હા કેમ છો?
બસ મજામાં. તમે?
હું પણ મજામાં. બીજું તમારી ત્યાં શું ચાલે છે?
શું?
તમારે ત્યાં મોસમ કેવું છે?
અમાર ત્યાં તો હજુ સુધી કંઈ વરસાદ? તાપ જ ચાલતી છે.
નહી નહી, ઓ એવું છે! અમારે ત્યાં તો ખુબ અયાનું જ. જે હ વાતાવરણ છે ને એ ખુબ જ સારું થઈ ગયું છે. અ અને હવામાન પણ ખુબ સરસ છે બે દિવસ થી અહિયાં વરસાદ પણ એટલો છે અને આજે તો વરસાદ તો નથી પણ ઠંડો પવન ચાલી રહ્યો છે એટલે વાતાવરણ ખુબ જ આનંદમય લાગે છે.
હમ્મ અને અમાર બાજુ તો જો મ મતલબ વરસાદ થવાનો તો થઈ ગયેલો છે પણ એવું લાગતું નથી કે ભઈ વરસાદ સાદ આવશે હવારમાં બધા વાદળા બપોરથી હુધી મતલબ આ ટાઈમ સુધી ને એમ તે મેંના પોતે જ કામ ધંધા પર નીકળી જાય એવું લાગતું છે.
હ અચ્છા એવું છે મતલબ તમારે ત્યાં અત્યાર સુધીમાં ચોમાસું આવ્યું નથી‌.
હમ્મ અને ગરમી બી એકદમ બરાબર થાય બપોરમાં
હા નહી ગરમીના મોસમમાં તો આવું થાય જ છે ગરમીના મોસમમાં તો કેટલી આપણને તકલીફો પડે વારે ઘડી લાઈટ જાય એમાં પણ પાછી આપણને કેટલી પ્રોબ્લેમ થાય નાના નાના છોકરાઓ હેરાન થાય. ને ગરમી એટલે કોઈ કોઈને તો ડીહાઈડ્રેશન પણ થતું હોય છે.
હમ્મ ના તો તમને આ ચું કીધું ના કેમકે હવે આ સ આ વખતે બ
હાલો તમારો અવાજ કપાઈ ગયો શું કેયો છો?
આ ટાઈમે મતલબ બહું વધારે ટેમ્પરેચર હતું એમ
હમ્મ હમ્મ હા હા સાચું કીધું આવી રીતે કઈ ગરમી વધારે જ હતી. અમારે ત્યાં પણ એવું જ હતું હવે વરસાદ પડ્યો એટલે થોડું શાંતિ લાગી છે અને ખરેખર વરસાદ પછી જે હરિયાળી વ વધી જાય છે ને એ જોવાનું અને વાતાવરણ તાજું થઈ જાય એ જોવાનું ખુબ જ સારું લાગે છે. એટલે વરસાદી મોસમ મને ગમે તો છે વરસાદ પડે ત્યારે કુદરત ખુબ સુંદર લાગવા લાગી જાય છે એટલે એ ગમે મને ચારો તરફ હરિયાળી હરિયાળી હોય છે. એટલે સારું લાગે એ
હા તો તે આ તો તમે એકદમ હાચુ કીધું કેમ જો વરસાદ આવે પછી તમે જો એક મતલબ એક દિવસ વરસાદ આવ્યો કે પછી પૂરા અઠવાડિયા વરસાદ આવો એ વરસાદ પ આવા આવ્યા પછી ને જો હરિયાળી આવે ને એમાંથી બહુ એકદમ નેચ ચરલ સ્મેલ પણ આવે અને જો ફર્સ્ટ વરસાદ જ્યારે આવે ને ત્યારે એ નોર્મલી સ્મેલ બહુ એટલી મસ્ત સ્મેલ આવે ને તો એવું લાગે કે ભાઈ આ સ્મેલ પૂરી મતલબ અ બાર ટ્વેલ મંથ કમ્પ્લીટ રહેવા જોઈએ.
સાચું કીધું અને વરસાદ ન તો સૌથી મોટો વેટ છે ને ખેડ આપણે જે ખેડૂત ભાઈઓ હોય છે ને એ કરતા હોય છે. એ લોકો માટે તો વરસાદ ઘણો મોટો આ આ આધાર છે, એ લોકો માટે તો વરસાદ થાય તો એમનો પાક પણ સારો થાય.
હા એ તો છે જ નને વરસાદ પર આ બધું ડિપેન્ડિંગ હોય ને હવે જો વરસા હારી આવશે તો તેમને એ જે બીજ જે રોપેલા હોય એ એમને બી ફળ વધારે આવશે અને ફળ ફળ વધારે આવશે તો એમનો પાક પણ પાકનો જો લીમિટ હોય એ બી વધારે થઈ જાયને પછી એમને આગળ જઈને બી માર્કેટમાં બી કોનન્ટિટીમાં બી વધી જાય છે કે ભાઈ તમારો પાક વધારે છે. તો ભાવ પણ નહી મળેલો તો ચાલશે પણ પાક વધારે નીકળે ને તે એમાં કસર આવી જાય.
હા સાચું કીધું તમે. એટલે એમને મોટો આધાર તો એ છે જ વરસાદ ખેડૂતો માટે તો. પરંતુ તમે નથી જોય કે વધારે વરસાદ પડે. તો અમુક સમસ્યા પણ થઈ જાય જો વધારે વરસાદ પડે તો ખેડૂત લોકોનું નુકસાન પણ થાય છે. અને જે આપ આપડી બીજી બધી પ્રોબ્લેમો છે જેમ કે રસ્તા પણ ભરાઈ જાય છે. ટ્રાફિકની સમસ્યા વધી વધી જાય છે. તો અને ગંદગી થઈ જાય છે, કીચડ થાય છે. એનાથી જીવજંતુઓ થાય છે, અને રોગો ફેલાય છે. તો આવું બધું પણ કેટલું વરસાદમાં થતું હોય છે.
હમ આ પણ તમાર હાચું છે. હવે જો એ જો તમે કીધું કે રસ્તા પ પર પાણી ભરાઈ જાય છે, ટ્રાફિક થઈ જાય છે. હવે જો રસ્તા પર પાણી કેમક ભરાતું છે, જો સિટી પહેલે જો ગામડ હતો યા સિટી હત તું એના પર જો રસ્તો હતો એ કોંક્રીટનો ની હતો યા પછી જે બ્લોકવાળો રે યા બીજું કઈ એ નહ હતું એ મી્ટીવાળું રહેતું તું પણ મીટીમાં કેમક પાણી તો એ અંદર જ જીરાઈ જતું હતું. પણ હમણાં એવું નથી એ બધા જગ્યા બ્લોક આવી ગયેલા છે, યા પછી કોક્રીટનો રસ્તુ છે. અને પાણી નીકળવા માટે જો ચેમ્બર હોય, યા નાળી હોય. એમાં કચરો અટકી જાય. જે હવામાં જો ઉડીને આવે એ કચ રો એમાં અટકી જાય. તો પછી એ પાણી જવા માટે જગ્યા જ નહી રહે. અને એ પા પાણી બધું પછી રસ્તા પર ભી ઊભો થઈ જાય. યા પછી જો તમે જો હવે કઈ કઈ વારતો એ કઈ દુકાન હોય એમાં બી ભરાઈ જાય છે.
હા સાચું કીધું તમે. તો એવું છે કે જો હવામાન આપડા દૈનિક જીવન પણ ઘણી અસર કરે છે. ભલે ઈ ચોમાસું હોય, કે ઉનાળો હોય, કે શિયાળો હોય. બધાની અસર આપણા શરીર પર થતી જ હોય છે. અને આ બધી જે ઋતુઓ એ આપણા માટે જરૂરી છે. જો કપડા હોય, ખોરાક હોય કે, આપડે કશે ફરવા જવાનું હોય કે, કામકાજનું હોય બધું જ આ બધા હવામાનના પ્રમાણે બદલાય છે, બરોબર કે નહીં? કે ઉનાળામાં આપડે ઘર આવા સુતી કપડાં પહેરીએ છીએ, શિયાળામાં આપણે ગરમ કપડાં પહેરીએ છીએ. ખોરાક ની વાત કરીએ તો ઉનાળામાં આપણને ઠંડુ ભાવે. જેમ કે આઈસ્ક્રીમ છે. તા આવા બધી ઠંડા પીણા છે. અને શિયાળામાં આપણને ગરમ ગરમ ભજીયા છે, ઊંધિયું છે. આ બધી ગરમ ગરમ વસ્તુઓ ભાવે, ચોમાસામાં પણ આપણને ગરમ ગરમ ભજીયા ભાવે. અને ફરવા જવાની વાત કરીએ તો આપડે અ ઉનાળામાં તો ઠીક છે આપણું વેકેશન હોય છે એટલે પરિવાર જોડે સારું જ લાગે છે. પર શિયાળામાં ફરવા જવાની કઈ અલગ જ મજા હોય છે. તો આ બધા બદલાવ તો આપણને દેખાતા હોય જ છે. અને બીજી વાત કે આજકાલ હવામાન ઘણા ફેરફારો જોવા મળે છે. તમને શું લાગે છે?
હા જો તમારે આ કેહેવાનું તો હાચું જ છે. હવામાનમાં તો હવે જો ઘણા ફેરફાર થઈ ગયેલા છે. એન એને આપને જ ડીપ અ એને એ હવામાનમાં ફેરફાર માટે આપણ જવાબદાર છો. કેમ કે આપડે જો હવે અગર જે આપણ વૃક્ષો લગાડતા નથી, પણ એને કાપવા માટે બહુ વધારે જાય છો. અગર વૃક્ષો લાવશો આપડે તો એ હવામાન એ નોર્મલી વધારે તો નહી ફરક પડે, પણ નોર્મલી હવામાનમાં તો ફરક પડી જ જાય. વૃક્ષો જેટલા ઘણા હોય એટલો હવામાન મેન્ટન રહે. અને હમણાં એવું થઈ ગયેલું છે કશે પણ જો તમે અગર ગામડા મેં દેખો અગર કોઈ પ્લોટ વેચાય તો એ એનામાં પેલા પેલા સૌથી પહેલા જેટલા વૃક્ષો હોય એને કાપી કાઢે એવો નહી કે ભાઈ આપણે જયારે કામ લેશો એ પ્લોટનો ત્યારે જ વૃક્ષો કાપશો. હવે તો બધા જ જગ્યા જો રસ્તો બને ત્યારે વૃક્ષો કાપે. બિલ્ડિંગો બને ત્યારે વૃક્ષો કાપે, અને જેટલા વૃ વૃક્ષો કાપી નાખે એ હવામાનને અસર થાય પછી.
સાચું કીધું તમે. આતો કે વૃક્ષો જેટલા વાવો એટલા ઓછા છે વૃક્ષો તો કાપ વા પણ ન જોઈએ. અને જે આજકાલ હવામાન બદલાય છે. એના કારણે જો અચાનક કે ક્યારેક જો કેટલોક ભારે વરસાદ પડે. તો ક્યારેક કેટલી ગરમી પડે છે. તો આવું બધું થતું રહે છે. અને ક્લાયમેટ પણ ચેન્જ થાય છે. એ મોટો મુદ્દો છે. કે હવે તો વાતાવરણનું કઈ ખબર જ નથી પડતું. હવે તમે જોયું હશે વચ ચે ઉનાળામાં પણ વરસાદ આ પડી ગયો હતો. ને હવે વરસાદનું સિઝન છે છતાંય વરસાદ નથી આવતો. તો આ બધું આના કારણે જ થાય છે. ફેરફાર
હા એતો તમને હાચુ જ કીધું.
અને હહ
વૃક્ષો વાવતા હતા. અને જો કોઈ વૃક્ષ તોડતો હતો તો એને બી ના પાડતા હતા પેલા પણ હવે એવું નથી.
હમ હા સાચ સાચું કીધું તમે. અને આજે પર્યાવરણનું રક્ષણ કરવું હોય. તો તમે કેમ કીધું જેમ વૃક્ષો વાવવા ખુબ જ જરૂરી છે. આપણે ઘણાથી ઘણા વૃક્ષો વાવવા જોઈએ. અને જો દરેક રૂતિને છેને પોતાની વિશેષતા હોય જ છે. જો ઉનાળો હોય કે, ચોમાસું હોય કે, શિયાળો હોય ત્રણેવ ઋતુ કુદરતના પોતાના મહત્વના ભાગ જ હોય છે. બરોબર ને?
હા એ તો હાચું જ છે. કેમ કે એમ એના પર જ કુદરત ચાલતી હોય. એવું નઈ કે ભાઈ પૂરા બારાહી મન જો હોય શિયાળો ચાલતો હોય. યા પછી પુરા બારાહી મન ઉનાળો હોય યા પછી ચોમાસું ચાલતું હોય તો એવું ની ચાલે. કે એમને લિમિટ જ છે કે ભાઈ તમે કોઈ પણ ચાર મંથ સો કમ્પ્લીટ કરો પછી બીજો સીઝન આવશે.
હા સાચું કીધું તમે.
અને જયારે સીઝન ચેન્જ હોય ન ત્યારે પછી જો,
હા.
કોઈ કોઈ વાર કોઈને શૂટ નહી થાય પછી કોઈ કોઈને એ. સીઝન મતલબ એવું લાગે કે ભાઈ સીઝન ચેન્જ થયું કે મજા આવશે જોવ તમે હવે. આપડે ઉનાળા માંથી જયારે ચોમાસામાં જવ તો આપણે એવું લાગે ઉનાળામાં બહ ગરમી લઈગી હવે જયારે વરસાદ ફસ્ટ વરસાદ થયો ત્યારે આપણે એમાં. એન્જોય કરી લેવા પછી કઈ બી રહવો આપડે ભેગા થવાનું બહ મજા આવે તેમાં.
હા હા સાચું કીધું. પણ મારા જેવા જો માણસો હોય તો એ લોકોને તો વરસાદની હોય કે ભલે શિયાળાની હોય. અસર જલ્દી કરી જ લે છે. મને તો જેમ વાદા વાતાવરણ બદલાય તેમ મારી તબિયત પર અસર થતું જાય છે. હવે અમારે ત્યાં બે દિવસથી વરસાદ પડ્યો તો મારા તો અહિયાં તબિયત ખરાબ થઈ ગઈ છે. તો આવું પણ અમુક લોકો જોડે થતું હોય છે.
હા એ તો છે જ અમુક ને બહુ વધારે છે કેમ કે હવે જો આપડે જો. જો આપડું આસપાસ ન જો વાતાવરણ હોય છે ને એમાં આપણે હ્યુમિનિટી પાવર કેમકે આપડી હ્યુમિનિટી પાવર તો બહ ઓછી થઈ ગયેલી છે હવે કેમ કે આપડી જો આપડુ વૃક્ષો વાવતા નથી અને જે આપણા નેચર માં જો, હવા હોય છે જેમાં ઓક્સિજનનુ પ્રમાણ હોય છે એમાં બહુ ઓછો આવે. અને આપડણે જેટલું ઓક્સિજન જોઈતું હોય એટલું આ સીઝન જયારે ચેન્જ હોય. ત્યારે એ ઓ કેમ કે એ જો વરસાદ આવે ત્યારે વાત વાતારણ બધું ઓક્સિજન નું પ્રમાણ બી નોર્મલી લો થઈ જતું છે.
સાચું કીધું તમે એકદમ, આ વાત પણ તમારી એકદમ સાચી છે. ચાલો તો આજે તો હવામાન વિશે અહ ખુબ ચર્ચા કરી અને રસપ્રદ વાતો મને સાંભળવા મળી મને પણ આનંદ આવ્યો ફરી કોઈ વિષય પર આપડણે વાત કરીશું ચાલો મળીએ.
હા ઠીક છે પછી મળીએ,